હન હન
હલો.
હેલો શું કરો છો?
બસ આ રઈ. તમે શું કરો છો?
મજામાં છો?
બસ મજામાં. તમે શું કરો મજામાં?
ના, અવ જોવોને હું તો સૂતી છું.
અચ્છા. કેમ આરા કરો છો. એમ તો એમ કામ-બામ પતિ ગયું?
ના બધું કામ પતાવીને આડા પડ્યા અવે થોડીવાર.
અચ્છા. હમ બરોબર. બોલો બોલો શું કરો છો બધા ઘરે કેમ છો? અજામા?
આજે તો મને એક વિચાર આવતો તો મેં પેહલા જ તમાર જોડ થોડું શેરિંગ કરું. વાત કરું. તો પરીવાર વિશે વાત કરવી તી.
હા બોલો બોલો. શું ચાલે છે બોલો.
આપડા જીવનમાં પરિવારનું કેટલું મહત્વ?
બઉ ખૂબ સરસ કવેશ્ચન પૂછ્યું કે પરિવારનો તો ખૂબ મોટો ભાગ રહેલો હોય આપડા જીવનમાં કે એમના વગર તો કઈ કહેવાય જ નઈ એમ. આપડે એકલા ના હોઈએ. એના કરતા જો પરિવાર જોડે હોય તો બહુ સારું કેવાય.
જીવનમાં તો પરિવારનું મહત્વ બઉ જ છે કે તમારા સુખમાં દુખમાં બધામાં તમારો પરિવાર સાથે હોય પણ સારો પરિવાર હોવો એ પણ ખુબ જરૂરી છે ને.
સાચી વાત છે. હન કે ઘરમાં લોકો હળી-મળીને રે કામ વહેચીને કરે. કોઈ એક માણસ પર બધું ના આવે બધા સમજી વિચારીને કરે નાના ના નાના ઝઘડાને બઉ મોટું સ્વરૂપ ના આપવું જોઈએ. તમારું શું કેવું?
પતિ-પત્ની સાથે મળીને રહે. અને ઘરના બીજા સભ્યો સાથે સારું વર્તન કરે અને સંયુક્ત કુટુંબમાં રે રહીએ. પેલાના જમાનામાં તો કેટલું બધું સારું બધા ભેગા રહેતા તા. અત્યારે તો લવિપક્ષ થવા મંડ્યા છે. અધુરામાં પૂરો મોબાઈલનો જમાનો છે. એટલે તો કઈ કેહેવાય જ નહી.
સાચી વાત છે. પહેલાના લોકો તો ખૂબ સંપીને એક સાથે એક ઘર નાના જ ઘરમાં કેટલા બધા લોકો રહેતા હતા. હવે તો બધા અમુક લોકો રેહ છે. અમુક લોકો બધા અલગ અલગ રહે છે કે કેમ કે ફાવતું નથી હોતું કેમ કે નાની નાની વસ્તુને લોકો બહુ મોટી સ્વરૂપ બનાવીને ઝગડતા હોય છે લોકો ઈર્ષ્યા ખૂબ કરતા થઈ છે એકબીજા માટે અને એ બધાના કારણે બી ઝઘડા થતા રહે છે
એવું માનું છું કે પરિવાર ન સભ્યો તમારા દાદા દાદી છે તમા સાથે હોય તો એ તમને બાળકોને બહું સારું જ્ઞાન પણ આપે છે અને ઘરમાં પણ સારું છે કે કઈક બાર ગયા હો તો તમારે ત્યાંથી શીખતા પણ ના રીતે
સાચી વાત છે ઘરમાં વડીલનું હોવું ખૂબ જરૂરી હોય છે એ બાળક બાળકોને એ બી સારું જ્ઞાન આપી શકે છે અને આપને એને બી ખૂબ સારી એવી એ લોકો આપણને સમજણ આપી શકે છે કેમ કે એ લોકો પાસે બહુ એવા સારા એક્સપિરિયન્સ હોય તે આપણા જોડે શેર કરે તો આપણે બી સારું કંઈક કરી શકીએ
હા આ મારે પણ તા થતા હોય હવે બેસી બધા ભેગા મળીને બેસી એ પછી વાતચિત કરીએે ક્યારે સમય પસાર થઈ જાય ખબર જ ના પડે
જેવા છે લોકો જોડે બેસીને જમો જોડે બેસીને તમારા વિચાર બધા બધાને એકબીજાને સ્વરો કહો તો સારું કહેવાય તો ખબર પડે કે કોણ માણસ મતલબ ઘરનું જે વાતાવરણ છે એ સારું બને અને લો વધારે નજીક આવે
હો અ તમારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે પરિવાર ના લોકો સાથે
હા સાચી વાત છે કે વિચારો શેર કરો તો બહુ તમારે જે બહુ મોટી મુશ્કેલી હોય એ ભી બ કોનાની લાગવા માંડે જો પરિવારનો સાથ હોય તો તો લોકો એ મૂંઝવણમાંથી બી બહાર આવી જતા હોય છે અને એમને એક જે મુશ્કેલ જે કામ હોય એ બી બહુ સરળ અને આમ સહેલું લાગવા લાગે
પરિવાર માં લોકો સાથે હોય તો તમે ગમે એવા બીમાર હો ગમે તે હોય તો તમને બીમારી પણ લાગે ને કારણ કે હો તો તમે હોસ્પિટલ આવ શું કરો તમે
હા સાચી વાત છે હા કે તમે બહુ આમ સારું કહેવાય કે કંઈક બી મુશ્કેલી પડી હોય કંઈક ઘરમાં કોઈ બી હોય કે કઈ જવું હોય તો કોઈ પરિવારના સભ્ય જોડે હોય તો ગમે મે કે જવું બી ગમે અને એ મુશ્કેલી બી તમને સાથ આવવું સરળ લાગે
પેલા ના જમાનામાં તો કેવું હતું તો ખબર છે કે બધા બાપ દાદા લોકો રહેતા હતા અત્યારે તો એ ના બની શકે ને
હા પહેલાના લોકો તો ખૂબ સંપીને અને સમજીને રહેતા હતા અને ખુબ સારું જીવન જીવતા હતા હવે તો લોકો મોટા મોટા ઘરમાં રહે છે પણ એક બે જણા જ હોય તો એ ઘરમાં હોય પણ એમાં એવું ના હોય વડીલોનું હોવું ખૂબ જરૂરી છે. અને જો સંપીને રેતો વધારે મજા આવે.
હાર જે લોકો પરિવાર થી દૂર પરદેશમાં રેતા હોય છે. તે લોકો એ લોકો પછી શ શું કરે મોબાઈલ થી વિડીયો કોલ કરેને ફોન કરેને
હા હવે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે તમે દૂર હોય તો બી કંઈ તમને એટલો અહેસાસ ના થાય કેમ કે તમે રિયલમાં એ માણસને જોઈ જોઈ શકો છો. તમે એમની જોડે સંવાદ કરી શકો છો. પેલા તો એવું નતું પેલા તો પત્ર લખવો પડતો નહીં કેટલા મહિના દિવસો પછી આવતો એક કોઈને એ હતું ને. પણ હવે તો એક એ ધ સેકન્ડ એક જ મિનિટમાં તમે ફોન છે. કેટલા કિલોમીટર દૂર હોયને તમે વાત કરી શકો છો તે ખૂબ ટેકનોલોજી જે આગળ વધીને બહુ સારું થઈ ગયું છે.
તમે તમારા પરિવાર ના ફોટોગ્રાફ હોય બધા જ ખબર છે પેલના ના ફોટા. એ બધું જોવ તો કેમ મજા આવે ને કે આ અમારા આ કાકા હતા દાદા હતા.
હા એ જૂનાસ ફોટોગ્રાફર ખાલી ફોટો માટે નહીં પણ એને યાદો બનાવ બનાવી દે છે. કે ખાલી તમારે ફોટો પાડવા માટે નહીં પણ જો તમે પછી બી જુઓ ને તો તમને એ બધી યાદો તાજા કરી નાખે. અને આમ સારી તમારી મેમરીઝ જોડાયે જાય.
હા.
અને લોકો એકબીજાને જાણતા થયા કે ચલો અત્યારે તમારા કોઈ હોલ નહીં મરી ગયું હોય કેવું હોય પણ એ ફોટો થ્રુ તમે એમ ત બતાવી શકો કે આ માણસ આવું હતું આ માણસ આવું દેખાતું હતું.
હા સાચી વાત છે. મને મારા મમ્મી પપ્પા નથી પણ મેં ફોટો જોઉું
હા એજ સાચી વાત છે. એટલે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે. હવે તો ફોન્સમાં બી અને લેપટોપ્સ બધામાં બી આપણે મેમરીઝ રાખી શકીએ છીએ. અને નવું નવો મતલબ શીખ શકે છે. હવે તો ઓનલાઈન શોપિંગ બી બો ખુબ આગ વધી રહી છે. નવી નવી એપ્સમાં તમને નવું નવું વસ્તુ જોવા મળે એમ.
પરિવારના એક તો બંધારણ પરિવાર માં હોવું જોઈને મૂલ્યો પણ હોવા જરૂરી છે પરિવારની.
કે નીતિ નિયમો ભી હાવા ખૂબ જરૂરી છે. તમારે સુસ્તા બી રાખવી જોઈએ પછી વારમાં
રાત્રે સાથે જમો પછી સાથે બેસીને વાત કરો ક્યાંક કરવા જાવ ત્યારે સાથે એકબીજા અને મોબાઈલને તમે પરિવાર સાથે
હા સાચી વાત છે. નાના બાળકો ન બી સંસ્કાર આપવા જોઈએ. અને ઘણું બધું પરિવારથી જોઈને જ બાળકો શીખતા હોય છે. તો પરિવારનું વાતાવરણ સારું હશે તો બાળકોમાં ઓટોમેટિક વસ્તુ આવી જતી હોય.
હા.
હમ્મ. ઘર વગર તો હું શું માનું છું તમે બહરાત છો કારણકે તમા પરિવાર સા આવે કોણ આવાનું છે
સાચી વાત છે એમના વગર તો કોઈ આજુબજુ ન ભીભૂછશે નહી. એ જ તમારા ખોટા સમય માફ સાથે હોય બાકી તો ના હોય
થઈ એટલું ઓછી પડે છે બેન આવે હ
હા સાચી વાત છે તમારી હ. તમારા ઘરે કોણ કોણ ષબ ફરવા ગયા છે શૂ
હ અમારે ઘરે તમે બડ પી ફરવા જવાનું પ્લાન કરી રહ્યા છે.
સરસ, સરસ. અમે બી ફ બધાની સાથે બા ફેમિલી એને
હમ્મ અમે તો પણ આયોજન કરીએ બધા સાથે બેસીએ કે ક્યાં જવું શું કરું
હા સુ
ત્યાં જવું કર આયોજન કરી
હા ચોક્કસ આપડે લોકો બી જઈએ અને જોડે બેસીને પ્લાનિંગ કરીએ. અને બધા જઈએ તો વધારે મજા આવશે.
હા
હમ સારું સારું છે.
મને બી મોડું થાય છે, બાર જેવું છે.
હ બાય